હા આવે તમારું હવે સારું આવે છે અવાજ. બોલો આપડી વાત એકચુલીધુરી રહી ગઈ. આપડે આ જે વરસાદ ના લીધે જે હાનિ થઈ રહી છે એટલી બધી. એના ઉપર આપડે ચર્ચા કરતા હતા તો તમારે ત્યાં આવ, અમારે ત્યાં હમણાં એકચુલીમાં ત્રણ દિવસે તો ભરપૂર વરસાદ હતો. હવે આજે અમને લાગ્યું કે થોડીક શાંતિ લીધી છે એટલે બપોર પછી થોડુંક કામ ઓછો થયો છે વરસાદ કે અમે લોકો આમ નીકળી શકીએ છીએ નહી તો ઘરમાં ને ઘરમાં જ અમને રહેવું પડતું હતું કારણ કે અમારે ત્યાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાઈ જાય છે પ્લસ તમારે ત્યાં કન્ટિન્યુ કન્સ્ટ્રક્શન ચાલુ છે એટલે પછી પછી સિમેન્ટ નું બધું લોગિંગ ના લીધે અ પાણી ભ ની બધી બધી અ સમસ્યા બહ વધારે થઈ ગઈ છે. તમારે ત્યાં આવી બધી તકલીફો થાય છે.
હા અમારે ત્યાં બઉુ તકલીફ છે અમારે પાણી ભરાઈ ગયા સોસાયટીમાં અમુક ના ઘરોમાં પણ ભયો ગ અમારે તકલીફ નથી મારે ંચાણ વાળો વિસ્તાર છે એટલે અને શાકભાજીને દૂધ ને એ એવું દૂર જવું પડે છે એવું બધું લેવા માટે
અચ્છા તો તમારે ત્યાં અહં નજીક ના બજાર બધા બંધ પડી ગયા છે.
હા
હ એટલે પછી આ લેવા માટે તમને બારે જવા માટે પછી તમને સાધન મળે એટલે શું રી્ષા કે એવું કઈ
રિક્ષા ને એ બધું તો અ ઘર ન વાહન હોય તો એ ચાલે છે વાંધો નઈ આવતો એટલો બધો
પણ ઘરનું વાહન પણ પછી પાણી ભરેલા હોય ત્યાં પછી કેવી રીતના હાલે આમ ઘરનું વાહન પણ
હા એટલે થોડુંક દૂર છે ત્યાં નથી એટલો બધો વાંધો તો ત્યાં શારું બધું છે એટલે શોપ કરિયાણાની દુકાન ને બધું ઊંચાણ વાળો વિસ્તાર છે ને ત્યાં છે પાછું ચાલું બોલું ત્યાં પણ પાણી નથી ભરાતું ઓછું ભરાય
ઓછું ભરા છે અને તમને વળી પાછું એ બધી વસ્તુઓ તમે જાઓ એટલે તમને મળી પણ જાય.
હા મળી જાય છે થોડુંક દૂર જવું પડે ને ઘર થી
અચ્છા ઘરથી દૂર દૂર જવું પડે
હા થોડું,
આમ આમ તમારા ઘરની નજીક પણ આમ બજાર આમ તમને મળે આવી રીતના
ઘરની નજીક થોડક આગળ છે ને બજાર હોય બે હોય છે ભરાતી હોય છે. પણ પાણી ના આવેલા વરસાદ ના હિસાબે ત્યાં પાણી ભરાય છે. છે એટલે બજાર હમણાં નથી ભરાતી બે ત્રણ દ વસ્તુ
અચ્છા નહી તો આમ રોજની બજાર હોય છે ને એ તો
હા હા રોજની દેવી હોય.
રોજની હોય એટલે તમને વાંધો ના આવે તમારે તો પછી આદત જ અહિયાં થી લેવાની હશે બધી
હા હા
અને ખાલી વરસાદ ના ટાઈમમાં જ તમને આમ લાંબી જ નીકળવું પડે તો એ તમને પછી એમાં વળી પાછ તમારે ત્યાં લ ટાઈમ અમુક સમય છે કે પછી તમે ગમે ત્યારે જાઓ તો મળી જાય
નાા ના સમય એ હોય ને બપોર પછી બજાર ભરાય
અચ્છા તો સવારને કઈ જોતું હોય તો
વાર નું કાઈ જોતું હોય તો આગલા દિવસે લઈ જવા
અચ્છા એવી રીતના કરવું પડે તરત નું તરત કઈ ઇમરજન્સી આવ અને લેવા નીકળ્યા તો એવું ના થાય.
ત્યાં જ થાય ભરાયા પણ એ થોડુંક દૂર જવું પડે મેં પેલા કીધું ત્યાં જ ત્યાં સવાર પર આવે છે બધા હા
ઓકે તો ત્યાં તમારે ત્યાં આખા દિવસની બજાર નથી હોતી.
નહી નહી આખા દિવસની નહી હોતું અમારી
હ ઓકે તો તમે લોકોને પછી બજારના ટાઈમ પ્રમાણે પોતાનું આમ સેટિંગ કરવા પડે બધા લેવા કરવાની વસ્તુ તોના
હા હા એટલે કર્યાણેને દુકાનને બધું તો આખો દિવસ ચાલુય મા
અને શાકભાજીને એ બધું લેવું હોય આપણને ફ્રૂટને બધું હા
હ એ અમુક સવાર ટાઈમમાં આવે છે.
અચ્છા ને અમુક પછી તમને બપોરના ટાઈમમાં મળે.
હા અમુક બો બપોર પછી મળે આવતા લોકો
ઓકે તો આમાં પછી તમે આ જે વસ્તુઓ જે તમને તમે ત્યાં જઈને જે ખરીદો છો એટલે મારુ પણ આ પૂછે અનુભવ માંગી રહી છું તમારું કે તમે જે દૂર જાઓ છો જે જગ્યાએ તમારો હમણાં લેવા માટે વસ્તુઓ બરાબર તમારે ત્યાંની બજાર હમણાં ભરાતી નથી. તો એ પછી વસ્તુઓમાં ભાવનો ફરક પડે કે પછી સેમ જ હોય.
ના ના ભાવનો ઘણો ફરક પડે ડિફરન્સ જોવા મળે
તો એ સસ્તો હોય કે મોંઘો હોય
અચ્છા ત્યાં તમે જે લેવા માટે જાઓ છો ત્યાં બધું મોંઘું મળે છે તમને.
વિસ્તારમાં નથી બે ત્રણ વિસ્તારની ભરાય છે ત્યાં મોંઘૂ મળે છે.
અને મોંઘવું પડે છે એટલે એ લોકો મારા ખ્યાલથી સમય નો ફાયદો ઊપાડી રહ્યા છે કે ભાઈ હમણાં ક્યાંય નથી ભરાતી તો આપડે આનું વસુલાત કરીએ
ફાયદો ઉઠાવે છે.
અચ્છા ને તો અમારે કેવું છે જે જેને રોજ કમાવા માટે મળે છે. એને તો નુકસાન ન જાય ને તો એના પછી ભાવમાં ઓછો મતલબ ઓછા હોય ઉલટાના એના પાસે ભાવ જ્યાં જ્યાં બધી વસ્તુ અવેલેબલ તમને મળી જાય ને એ જગ્યાએ પછી ભાવ ઓછા આવે સમજો રિતે માર્કેટ લાગતી હોય છે જે બજાર છે જે ઓલી બજાર ઉપર નિર્ભર છે. એ બજારમાં અ જયારે વસ્તુઓ આવે ને ત્યારે ઈ વસ્તુઓ મોંઘી હોય અમને અમારી જે મેઈન બજાર હોય એની વસ્તુઓ મોંઘી ના હોય એ તો પછી એ તો રોજને એને લગાડવાનું છે ને તો એને તો રોજ કમાવા માટે મળે છે તો એની પછી વસ્તુઓ ના ભાવ વધારે ના હોય. એ પછી જે બજારમાં ચાલતા હોય એજ ભાવ હોય.
હા એટલે એ તો રેવાનું વરસાદના હિસાબે.
હા અચ્છા વરસાદના હિસાબે થોડુંક તમને ટફ જાય એટલે કારણ કે અ માલો પહોંચાડવા માટેના સાધન નથી મળતા એટલા માટે એવી રીતના છે
હા હા એટલા જ માટે હા માલની અછત સર્જાય એટલે મોંઘવારી વધે
હા હા ઓકે તો મતલબ તમારે તમારે
અચ્છા તો મતલબ તમારે ત્યાં અ ભલે વરસાદ નથી હોતો પણ સામે રસ્ તો આમાં વરસાદ ભરાયેલો હોય છે. એટલે પછી માલ ની આવક જવન નથી થઈ શકતી. ઓકે એટલા માટે પછી જે અવેલેબલ માલ છે એનું પ પછી વધારે મોંઘુ કરીને વેચે છે. આ લોકો
હા હા હા
તો પછી વરસાદમાં વધારે ખર્ચો વધી જાય છે.
હા
વાળ પાછ ગાડી ને વાળી પાછા એને કરીને જવાને એ બધું બાળો પેટ્રોલ બાળો એ અલગ
હા
અચ્છા ઓકે! અમારે ત્યાં તો હમણાં મતલબ એવુંમ સ્થિતિ સર્જાઈ હતી કે પેલી વખત જ બજારમાં પણ પાણી ભરાઈ ગયા હતા નહી તો એટલા બધા પાણી ના ભરાય પણ અમે જ્યાં રહીએ છીએ ત્યાં કન્ટિન્યુઅસ કન્સ્ટ્રક્શન બન કામ ચાલુ જ છે આમ નવું મતલબ બંધારણનુ કામ ચાલુ જ પડ્યું છે એના લીધે કરીને કોક્રીટ ને બધું સિમેન્ટુંને બધું જમાવડું અ છે ને ગટરોમાં વધી ગયું હતું. તો પછી જે પાણી હોય બધા પાણી ઉપર જ ભરાય હમ એના લીધે કરીને